તને ફોન જ કરવાની હતી યાર. મને મમ્મી એ કીધું કે તારા પેલી. મોટી કંપનીમાં રલેસ ર. સિલેક્શન થઈ ગયું સાચું કે છે અંગ્રેજ. ચુ લેસન
ઓહ! માય ગોડ થેન્કયુ સો મચ યાર. અ હા યાર ગઈકાલે સાંજે જ ઓફર લેટર આવ્યો મને. તો હજુ વિશ્વાસ જ નથી થતો કે મારું સિલેક્શન થઈ ગયું છે.
મને તો પૂરો ભરોસો હતો જ. તારા પર. તારો ઇન્ટરવ્યુ પણ કેટલો મસ્ત ગયો હતો. ચલ હવે જલ્દી બધી ડિટેલ્સ આપ. કઈ પોસ્ટ અ પોસ્ટ મળી છે મ કે આ જોઈ ક્યાંથી જોઈ કરવાનું છે?
મને ત્યાં સીસ ટમ એનાલિસ્ટની પોસ્ટ મળી છે અને હા આવતા મહિનાની એક તારીખથી જોઈનિંગ છે એટલે મારી પાસે હજી થોડા દિવસો આરામ કરવાના છે.
વાહ! બહુ જ મસ્ત ઓ ઓ પ્રોફાઈલ છે. અને ઓફીસનું લોકેશન ક્યાં છે ઘરની બહુ દૂર છે કે નજીક?
ના બહુ દૂર નથી પેલું એસજી હાઈવે પર નવું આઈટી પાર્ક બન્યું છે ને ત્યાં જ છે. ટ્રાફિક ન હોય તો ઘરથી માંડ વીસ મિનિટ થઈ.
એ તો બહુ સારું કહેવાય વધારે ટ્રાફિક સિગ્ નલ ટ્રાફિક અ ટ્રાવેલિંગ નહીં કરવું પડે અ ને વર્કિંગ ડેઝ નું શું છે? અ ફાઈવ ડેઝ અ વીક છે કે સિલ્કસ ડેઝ?
હા એ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. શનિ રવિ બંને રજા છે એટલે વીકેન્ડ પર આપણે આરામથી ફરી શકીશું અને મૂવી પણ જોઈ શકીશું.
સુપરા માર્કેટમાં આવી કંપનીઓ બહુ ઓછી મળે છે અને પેકેજનું કેવું રહ્યું? જેવું તું ઇચ્ ઈચ્છતી હતી એવું મળ્યું કે નોગો રે નોગો સીએશન કરવું પડ્યું?
હા પેકેજ મસ્ત આપ્યું છે મેં જે ડિમાન્ડ કરી હતી એના કર તા પણ થોડું વધારે આપ્યું છે. પ્લસ મેડિકલ ઇન્સ્યોરન્સ અને બીજા પણ ઘણા બેનિફિટ્સ છે.
વાહ! તારી કિસ્મત ખૂલી ગઇ હો. તારી આગલા સમયની મહેનત ફળી ગઈ. હવે તો નવી ઓફિસ માટે નવા કપડાં અને શોપિંગનો પ્લાન કરવો. પછે ને
અરે! હા એજ વિચારતી હતી ઓફિસમાં ફોર્મલ અને સેમી ફોર્મલ કપડાં પહેરવાના છે મારી પાસે તો એવા ખાસ કપડાં જ નથી તો આ વેકેશન પર ફ્રી છે આપ આપણે શોપિંગ કરવા જઈએ?
હા ચોક્કસ આ શનિવારે આપડણે મોલમાં જઈએ તારા માટે મસ્ત ઓફીસ વેર કુર્તીઓ અને ફો અ ફોમ્સ. ખરીદશું. અને હા શોપિંગ પછી તારા તરફથી મસ્ત ડિઝાઇન પાર્ટી જોઈએ હો.
હા હા ડન છે. દોસ્ત પાર્ટી તો પાકી જ છે ને. તું કહે ત્યાં ડિનર કરવા જઈશું, તે મને આ આખી પ્રોસેસ માં બઉ સોખ કર્યું છે તારા વગર આ શક્ય જ નથી હતું.
અરે ગાડી એમાં થેન્કયુ શું કવાનું આપણે ફ્રેન્ડ છીએ. બસ તું લાઈન આગળ વધતી રહે ચલ અ ચા ચાલ તો શનિવારે બપોરે ત્રણ વાગે મળીએ.
હા ફિક્સ હું તને લેવા આવીશ. પોતાનું ધ્યાન રાખજે હા.
મારે મુક્તિ મને એક વાત યાદ આવી છે
હમ.
મને મારી મમ્મી એ ક કીધું કે તને બેંગ્લોર ની પેલી મસ્ટ ટીનેશન કંપનીમાં જોબ મળી ગઈ તું તારા હું તારા માટે ખૂબ જ ખુશ છું.
થેન્ક યુ સો મચ યાર. હા યાર ઓફર લેટર આવી ગયો છે ખુશી તો બઉુ છે, પણ સાથે સા થે થોડો ડર પણ લાગે છે.
દર વળી દર વર સેનું આટલી મસ્ત કંપની છે અને પેકેજ પણ જોરદાર આપ્યું હશે.
અરે જોબની ચિંતા નથી ચિંતા એ વાતની છે કે આખું શહેર નવું જ છે હું પહેલી વાર ગુજરાત ની બહાર એકલી રહેવા જઈ રહી છું. ત્યાં બધું સેટલ કેવી રીતે કરીશ.
હું સમજી શકું છું, નવું શહેર હોય એટલે શરૂઆતમાં એવું લાગે પણ બેંગલોર બહુ સેફ અને મસ્ત સિટી છે તે તે ત્યાં રહેવા માટે કઈ વિચાર્યું છે, હોસ્ટલ કે પી જી.
હા એજ મોટું ટેન્શન છે, ઓફિસ થી નજીક હોય એવી કોઈ સારી ગર્લ્સ હોસ્ટ કે પી જી મળી જાય તો સારું શરૂઆતમાં એકલા ફ્લેટ રાખવો બજેટમાં પણ નહીં ફાવે, અને સેફ્ટી વાઈઝ પણ હોસ્ટેલ વધારે સારી રહેશે.
આનું મળી જશે અને નવી ફ્રેન્ડ પણ બનશે એટલે તને હોમ સિકનેસ ઓછી ઓનલાઇન કઈ શક્યું
હા મેં થોડી એપ્સ અને વેબસાઇટ પર જોયું છે. વાઈફાઈ, વોશિંગ મશીન અને થ્રી ટાઈમ ફૂટ વાળા ઓ ઓપ્શન છે પણ ફોટામાં જેવું દેખાય છે એવું અસલી તો હોતું નથી. એજ ખબર નથી પરથી ખાસ કરીને જમવાનું કેવું હશે, એ વિચારીને ટેન્શન થાય છે.